હા કેમ છો બેન મજામાં?
મજામાં હો, તને કેમ છે?
મને પણ સારું છે કેમ છે ઘરે બધાને સારું ને.
બધા મજમા જો. શું જમી દીધું?
તમે શું બનાવ્યા પછી ફ્રાઈડ રાઈસ.
હા ફ્રઇડ રાઈસ બનાવ્યા તા ને એગ નાખીને. ફ્રડ રાઈસ બનાવા પછી અ રો લી બખાયલી
હહો
છાસ નાખીને વઘારીએ ને કે
અચ્છા હા હા મેમે જઈ છે તો
હા અમે એને ગુલાબ સટાર કઈ પંચ
ઓકે સારું અમે વ ઘરેલો રોટલો કહી જાય ને
હા જોઈએ
હમમ સારું એ તો હું સમજી ગયો હતો
હા એગ ફ્રાઈ બહ મસ્ત બનાતા હો
હમ સારું સારું મારા વન ઓફ ફેવરેટ છે એમ બઉુ ઈઝી ડિક છે એમ જલ્દી બની જાય અને ટેસ્ટ પણ બઉ સારો
હા હા બરાબર ના મજા આવે હ સાંજના વ તેના હોય રાત એટલે એ પણ ખવાય જાય અને મતાને ભાવે એવું પાછું ટેસ્ટી હોય છે
હમ હમ
હા પછી શું હતું કઈક વાત કરતો હતો ફન્ડને પૂછવાનું એ શું હતું એમને પૂછ્યું કરું હમણાં એ
વેટ ન વન નું આ હા હા તે તો વેટન વર્લ્ડ ન આપડે પૂછવું હતું ને શું છે પી એમ
હા હા
હમ
એટલે જાણું શું
હા તે મેં જાણી લીધું છે ચારસો રૂપિયા છે પર પર્સન ફૂલ ડે ના અને માં જમવાનું ઇન્ક્લુડેડ નથી
હ ચારસો રૂપિયા છે એમ જમવા ઇન્કલુડેડ નથી અને દસ જણાનું છે એ શું છે
હા એનું એ રીતે છે કે ત્રણ હજાર કે ત્રણ હજાર પાંચસો નું એમ કઈક પેકેજ છે જેમાં દસ જણાનુંું બધાનું આવી ગયું એમ ફૂલ ડે નું અને એનું જમવાનું નથી ના ના ના જમવાનું નથી એનું પણ હ પાંચસો નો આપડાને એમ ફાયદો તમારે બાકીમ ચારસો રૂપિયા એક જણા ના છે ચાર હજાર થયા ને દસ જણા ના પાંત્રીસો થથી એમ
હા હ તો આપડે શું એ ગોઠવવું છે, કે
ગોઠવી શકીએ દસ જણા કોણ કોણ ભેગા થઈ શકે, આપણે આપણે બે થઈ શકી હું મારા એક બે ફ્રેન્ડ બોલાવ લઉ તો ચાર જણા થયા દસ્તો નો જ થાય ને વધારે વધ વધારે સાત તો થાય અગ્યા હજી કોઈ બે ફ્રેન્ડ ને આવી જતા હોય, તો સાત આઠ થઈયો કે દસ તો અઘરા ર એમ કરવું
કિંજલ આવી જાય જ્યોતિ આવી જાય હું તોઈ અને તમે ત્રણ જણા છ
હમ્મ
દસ ના થાય તોઈ તો પણ
એજ તો એજ ને
હમ્મ
આપડે જશું સોમવાર કે મંગળવાર એમ કઈક જશું, એટલે સસ્તામાં થઇ જશે, કઈક થોડું ઘણું
હમ્મ હમ્મ એ રીતે કરશો બાકી જોઈ લેશો કઈ નવી ન હોય ચાલતી હોય ઓછર ધમા ઓછર તો આપડે એનો લાભ લઈ શકીએ. .
હા. તેવું કરશ હું હજ અયાં ફોન કરી ને એકવાર પાછો પૂછી લઈશ, ડાયરેક્ટ ત્યાં જ કે શું હાલે છે, હમણાં ઓ ફ વક માં કઈ છે, નવું કેમ
હા હા બરાબર હા પેલા તો પેલું ફર્સ્ટ એઈજ ન ને એ કરવાનું છે હ
હા એતો થઈ જ જશે પેલા તો આ તો ખાલી કોલ ઉપર વાત કરીશ, ને હું તો ફસ્ટ એડ ને એ તો મારે રૂબરૂજ જવું પડશે તો હું કોલ ઉપર વાત કરી લઈશ, ગમે ત્યારે કરી ને કોલ ઉપર તો
હા-હા બરાબર. તો શું નકી કર્યું, ક્યારે ચાલ સૌજ ના આવેે છે.
જુનાગઢ જઈશ આજે સાંજે પાંચ ચક વાગે જઈશ. હા તો હોય જાવ ને બીજું. શું કરું?
હમ તો તબિયત ખરાબ હતી થોડીકને લૂઝ મોશન થઈ ગયા છે?
ના લોઝ મશન નથી થઈ ગયા.
હા, સોય ખબ જ યાદ થઈ ગય હા હા તો
હા તો એની મેડિસિન લીધી છે થઇ જશે એ તો સારું પાછું થોડુક તો એક આયુર્વેદિક પાવડર લીધો છે મે એનથી થોડુંક છે રાહત સારું છે એનથી
હા એનાથી ગેસ તો ખરી જાય ને
હા હા
સારું-સારું.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
બોલો બીજું તો
. . . વરસાદ જેવું થઇ ગયો છે વરસાદ
હા વાત વાતાવરણ છે આ બાજુ પણ થોડોક વરસાદ જેવુ
હમ આંબાલાલે આગાહી કયરી છે કઈક
એ તો બઉ પેલા કઈ રી તી કઈ ના થીયુ અંબાલાલ ની આગાહી નું કઈ આવ્યું નહી આખરે
હમ અંબાલાલે આગાહી કઇરી છે હવે થોડાક દિવસ તો વરસાદ થાશે હો લાગે છે એવું
નહી હવે હું છેટ ક્યારે હતો લાસ્ટ ટાઈમ ઘરે ત્યારે છેટ એને કીધું તું કે આગલા ચાર પાંચ દિવસમાં થશે એમ અને હજી હુધી કઈ થીયુ છે નય
હમણાં વાતચીત નથી કયરી
પાછી કઈ રી હશે પણ ગઈ આગાહી ખોટી પઈડીતી તો હવે આગાહીમાં શું એમ ધ્યાન દેવું?
હા ઈ બરાબર
હમ
શું ચાલે?
કઈ નઈ બસ જો વાતું કરીએ ને વોકિંગ કરું છું તો થોડુંક જઈમો એ પચી જાય ને
હા બરાબર
હમ વેઈટ લોસ કરવું છે હવે થોડોક હવે મારે થોડુંક મારામાં ધ્યાન દેવું છે સેલ્ફમાં ઈ થોડુંક વેઈટ વધી ગયું છે એ બધું ઓછો કરવું હોય જીમ જોઈન કરવાનું વિચારું છું હવે હું
હમ હમ હા એ કરી લેવાય ને અયા જુનાગઢમાં તો તમારે
હા તે મારો ફ્રેન્ડ નીરવ છે એ જાય છે જીમમાં તો એ જાવાનું વિચારું હું
હમ બે હજારની ફી હશે, કેટલી ફી છે?
હા એટલી જ છે.
હમ હા તો પછી કરાય પેલા જેવું છે હેલ્થ ને પેલા આપણે જોવું પડે હારે મારે જો ને બવ વેઇટ થઈ ગયો છે પીસીઓડીને લીધે બવ વેટ થઈ ગયો છે ઓવરવેટ એટલે યોગ એવું ચાલુ કયરૂ તો છે બોવ કન્ટિન્યુ નથી દેખાતું મારાથી પાછુ એક દિવસ કયરૂ હોય તો બીજો દિવસ કરું ના કરું એમાં બધું પાછું થોડુંક થઈ ગયું છે તકલીફો હમના
હમ યોગ તો બેસ્ટ છે યોગ યોગમાં કેવું હોય ખબર તું એક દિવસ કર બે દિવસ કર તો કઈ ફેર ન પડે એમાં તારે લોંગ ટર્મ માટે ફાયદો થાય યોગમાં તું અત્યારે ચાલુ દે ને યોગ તો તને બે વર્ષ પછી ફાયદો દેખાય અને ટ કકા દેખાય
હા બરાબર
એ બઉુ સારો ફાયદો દેખાય એવો ફાયદો તે સર્જરી કરાવી હોય ને તોય ન દેખાય
હમ યોગ કરવા તો બહુ સારા જ છે ને હેલ્થ માટે બહ સારા સારું છે યોગ યો કસ પ્રાણાયયામ એ બહુ સારાનું સારું છે
હા આમાં કન્સિસ્ટન્ટ રહેવું પડે કે ડેલી કરવાનું એટલે કરવાનું જ ગમે
હા હા રાઈટ જેમું નું કઈ છે નઈ ને જમડું થાય એટલે જો ઉપપલેટામાં આવે છે જેીમ અહં નથી ને એમ પાનેલીમાં
અરે યોગ માટે જ એમ શું જોઈએ યોગ માટે તો આપડું ઘર બહ છે
માટે નહી એલે શું ટ્રેનિંગ હોય તો આપડે રેગ્યુલર કરી
નહી નહી એ તો યોગ કન્ટિન્યુ હા એ છે એ છે કે પૈસા દીધા છે તો આપડણે જવાને
હા હા એટલે એક્સરસાઇઝ બધું કરીએ આપણે વેટ લો માટે
હમ હા એ છે મારો છે વિચાર કે હવે છે ને નાઈટ ટુમાં એક જગ્યાએ ક્યાંક રહી જવું થોડું નજી પૈ આવે એમથી થોડુંક જીમમાં ધ્યાન દઈ તોમ
હ મેચમાં રહી જ આવું છે તો આપેલું સ ઓવરમાં જ છો ઓવરમાં નથી કમ
સરોવરમાં પૈસા ઓછા એમ કામ બઉ વધારે છે એમજ સરોવરની શિફ્ટ હોય અમારી સોળ લાગને
ઓહો સોળ કલાક ન અને સોળ કલાક ના શું આવે
સોળ કલાકના આઠસો રૂપિયા
બરાબર હમ તો તું કધાચ જે જોબ માં રે નાઇટ તો પણ તને કેટલો પગાર અને ટાઈમિંગ એ જોવું પડે તોય મે સવારે વેલો
નહી નાઈટમાં અમારે કેવું હોય નાઈટમાં બાર કલાક ન ડ્યુટી હોય રાત આઠ થી સવાર આઠ
હા
હમ અને એમાં સેલેરી મળશે મને દસ હજાર બસ
દસ હજાર
હા
હા બાર કલાકમાં દસ હજાર મલશે પણ હોસ્પિટલમાં છે ક‌ઇ
હા હોસ્પિટલમાં છે
હ આઠ થી સાત સવારે કર પછી તને કોલેજ પહચવામાં કઈ તકલીફ થાય
તકલીફ તો થાય જ ને મારે બસ લાસ્ટ હોય જે આઠ વાગ્યાની એમાં તરત નીકળી જવું પડે
તકલીફ તો થાય બધી પણ મારે જીમ નો વિચાર છે તો પછી કરવું તો જ મેળ આવે મે બાકી જીમની ફી પછી પપ્પા કેટલું કરે એમ કોલેજ ની ફી ભરે હોસ્ટેલ ની ભારે કે જીમ ની ભરે કે
તો કરાઈ સહેલું લાગતું હોય કે ભઈ બ‌ઉ પર હાર્ડ ના હોય રાતે ઊંઘ થઈ જાય સરખી એ બધું જોય પછી કરાએ એમ
હમ
અને કોલેજ માં કઈ તકલીફ ન પડે કે કોલેજ જઈને પછી આપડે હોય‌ ઉજાગરા હોય એવું થાય તો એ પછી ના ચાલે એમ
હમ રાઇટ
અનુકૂળ હોય આઠ કલાક તો બાર કલાક તો વધારે લાગે છે પણ આઠ કલાક ની હોય તો સમજ્યા
નઈ નઈ મેડિકલ માં બધી જગ્યા શિફ્ટ બાર કલાક ની જ હોય છે આઠ કલાક ન હોતું જ નથી
હા
હમ પછી તમે નર્સ હોવ કે ડોક્ટર હોવ કે ગમે એ હોય બાર કલાક નું જ શીફ્ટ હોય
હમ
હમ સારું ચાલો તો હું હવે જાણી લઉ એક જગ્યાએ એથી પછી કોલ કરું તમને
હા તો મને તું કોલ કર હું પણ તને કૉલ કરું જાણી લઉં ને તો જોબ હોય વેકેન્સી હોય રિક્વાયરમેંટ હોય તો ક‌ઉ
હમ ઓકે સારું એ હા